હા કેમ છો મજામાં અરે બસ બસ મજામાં
હા બસ આ વર્લ્ડ કપ ચાલતો હતો વુમન નો
બરાબર
હા
હું જોતી તો નથી પણ મને એટલું ખબર છે કે છોકરીઓ જીતે છે બે ત્રણ વર્ષથી
હા સારું આમ સુધારો સારો આવ્યો છે એમ સ્ત્રીઓ પ્રત્યે લઈને કે આમ સારા બધા ક્ષેત્રોમાં આમ પોતાનું પ્રભુત્વ દર્શાઈ રહી છે
હા સારુ કેવાય મને પણ આમ ખુશી થઈ જાણીને કે ચલો અને અ લોકો ભરોસો મુકતા થયા છે સ્ત્રીઓ પર એટલે
હા સાયન્સમાં છે પોલિટિક્સ બિઝનેસ પણ અમુક વુંમનો કરતી હોય છે
હમ બાકી
હા પેલાના જમાનામાં આવું કશું થતું નતું હાલ સારું આમ પ્રગતિ સારી થઈ રહી છે સ્ત્રીઓ ના લઈને
હમ પેલા તો શિક્ષણ જ નતું મળતું
હા. હાલ ભી અમુક. એમાં પાછું અમુક ગામડા જેવો. પ્રદેશ હોય ને ત્યાં પાછું આવું નહીં થય. થતું ભણતર ને લઈને. એમાં પછી પરંપરાઓના લીધી. સ્ત્રીઓને બાંધીને રાખે. કે તારે આવું નહી કરવાનું તેવું નહી. કરવાનું. કેમ કે તું સ્ત્રી છે.
હા પછી ઘુંગર પ્રથ. થા અને બીજી બધી.
હા નવી નવી પ્રથાઓ. એના લીધે બચારી સ્ત્રીઓ બંધાઈ જેમ પોતાનું જે હોય. ટેલેન્ટ એ દેખાડી શકતી નથી હા આવું હાલ ચાલે છે.
ઘણી બધી અત્યારે તો અ સાવ એવું નથી રહ્યું થોડો ઘણો બદલાવ આવ્યો છે. અને એનું જે સૌથી મો મોટું. ઉદાહરણ છે કે અત્યારે જે છે એ જે સ્ત્રીઓનો સાક્ષરતા દર વધ્યો છે એ ભણવામાં આગળ વધી છે.
હા અમુક રાજ્યોમાં તો પાછું. સ્ત્રીઓ નો સાક્ષરતા દર વધ
હા અને અમુક બસો ચલાવતી થઈ છે રિક્ષા ચલાવતી.
હા. ઈન્ડિપેન્ડન્ટ થાઈ છે. પોતાની રીતે કોઈ કોઈના હા કોઈના ઉપર ડિપેન્ડ નહી રહી હવે.
પહેલા આખી પ્રણાલી જ અલગ . એ લોકો ને લગન પછી ની જિંદગી એ.
કેમ કે એ લોકોને કેવું પરંપરાગત રીતે એક બધું ચાલતું આવ્યું હોય ને તો એમની જે મોટા હોય એમને જ પેલેસ થી કીધેલું હોય કે તારે આવું જ કરવાનું. છે તારા આવું તું તો સ્ત્રી છે તો ફરી તારે ભણાય નઈને.
હસવા બેસવા ઉઠવાની તી તો પર પણ
હા.
એવું હોય કે કે જોરથી હસવાનું નઈ ને.
આવી રીતે કેમ બેઠી આવી રીતે મહેમાન આવશે તો જોશે તો કેવું લાગે. કેવું ખરાબ દેખાય એ વસ્તુ. સારી એની લાઈ છે એની રીતે તે જીવ હતો એ સારું રાખે સારું લાગે.
પછી છોકરાઓને કોઈ આવું ના કેે.
હા છોકરાઓને કોઈ રિસ્ટ્રિકશન નહી હા છોકરો છે. જેમ જીવું હોય. છોકરો ને બી મનમાંમ ભરાય દે દુબઈ. કે સ્ત્રી છે. તો આને આવી રીતે કંટ્રોલમાં રખાય ના આવી રીતે કામ કરવુ દે ભાઈ એવું તેવું.
અને બહાર જવામાં પણ એવું છે છોકરીઓથી ના નીકળે વેલા.
હા રાતે બી છોકરી ના કરીરી શકે છોકરોું ગમે ત્યાં રકડી શકે.
હા સમયગાળો નક્કી હોય કે આટલા સમય મારી જવાનું ઘરે.
આટલા વાગ્યા થી આટલા વાગ્યા સુધીમાં ઘેર હોવું જોઈએ તું.
હમ
ચડનું
ક્રિમિ જે ક્રાઈમ છે. એ પણ વધતા જાય છે.
હા.
કારણ કે એ લોકો કમજોર સમજે છે સ્ત્રીઓને એટલે. જેના દ્વારા સૃષ્ટિનું. વિસર્જન થયું છે અનેને લોકો કમજોર સમજે છે.
હા એ વસ્તુ આમ તો સારી ના કેહેવાય. પણ હાલ હાલની એમ થોડી સારી કે સ્ત્રીઓ બધા ક્ષેત્રે આમ આગળ વધી રહી છે. એજ્યુકેશનમાં હોય સાયન્સમાં પોલિટિકસ
વધારે હા બધી જગ્યાએ સૌથી વધારે તેનું અગત્યનું છે આર્થિક સ્વતંત્રતા પૈસા કમાવામાં. કારણ કે પૈસા જે તમને આઝાદી આપી શકે ને.
એ કઈ ના આપી શકે.
ઓકે સાચી વાત છે.
લગ્ન પછી પણ સાસુ છે સર ને આપડે આમ કહીએ કે હું કમાવા જો તો એમની પણ ના હોય.
અરે હા ઘણી જગ્યાએ હજુ એવું છે બે હાજાર છવ્વીસ ચાલે છે. તો પણ.
કે ના તો તું તારે કમાવા નાખ જવા ને પુરુષ નું કામ છે ને તારું કામ નથી ને. સારું કામ ખાલી ઘરનું કામ કરવાનું નથી. રસોડું, સંભવાનું નહી બસ એટલું જ. કામ છે.
એજ ને બાળકો સંભાળવાનું કામ, અને જો અને જો બાળકને કઈ થઈ જાયને તો બધા સવાલ જે. છે ને એ માતાને જ કરે.
હા. કેમ તું થ તારું છે, હા તારું પણ ડ્યુટી તો બંનેની હોય ને કે માતા પિતા બંનેની હોય.
એજ ને ને અને બીજી એક વસ્તુ કે અમ પુત્રી જન્મ લે છે, કે પુત્ર જન્મ લે છે. એ પણ હા પણ વાંક, જે છે સ્ત્રી નો નીકળે.
અને પે હા, ભ્રૂણ હત્યા જ કરી દી ત્યાની.
હાવ બ્રુનહત્યા કરી દે એટલે એવું બધું તો અનેવ એવું પણ નથી, કે હજુ ચાલતું નથી હજુ પણ ચાલે છે બધું.
હા, અને એમાંય પાછો પુત્રી આવે તો પાછો દોસ્ સ્ત્રીનો
હા. અને દહેજ પ્રથા,
એ પણ ઘણું ચાલી રહયું છે.
મતલબ તમે કેમના કોકની પુત્રીને બાળી શકો એમ.
હા.
એજ ને ખાલી થોડા પૈસાની લાલચમાં
હા, એ પણ પાછું પેલા લગ્ન કરે પછી હેરાન કરે.
હા, એ જને
કે આવું કેમ? આટલા પૈસા ના આપ્યા અને આમને તેમને
હા. અને એવું પણ નથી, કે અશિક્ષિત લોકો જ કરતા હોય, આવું
હા, શિક્ષિત લોકો પણ એવું કરે છે.
જી અ જ એજ ને કે જે લોકો પાસે પૈસા છે, ઓલરેડી
હા
તો પણ એટલી લાલચ કે એ લોકોને વધારે જોઈએ છે,
હા
અને બીજી એક વસ્તુ કે અ સ્ત્રીઓ પહેલા કેવું હતું કે સ્ત્રીઓને અમુક ક્ષેત્રોમાં જ નોકરી મળતી હતી.
હા
કે એવી એવા ક્ષેત્રોમાં કે જ્યા કાળજી લેવાની હોય
હા પણ હાલનો સમય સારો છે કે સ્ત્રીઓ આમ બધા ક્ષેત્રોમાં ગળ વધી રહી છે.
વીસ પણ આવેલી છે ને
હા.
મરદાની હતી એક પછી અ એક પેલું. બેડમિન્ટન પ્લેયર હતી ને નામ શું છે. સાનિયા મિર્ઝ મિર્ઝા એના પરે
મૂવી હતી.
રીતિ ચિંતા એ કરી થી કાલે જ.
હા.
એમ સારું પડે એના મૂવી. દ્વારા દ્વારા પણ આપડે એમ. ફેલાઈ શકે કે સ્ત્રીઓનો રોલ
હા. પછી એક પેલું મેરીકોમ અ એજ ને પેલા બોક્સરની હા બસ બસ એજ એજ હા એજ
ઘણું યોગદાન રહ્યું છે સ્ત્રીઓનું.
હા કેટલા ખાસ કરીને રમત ગમતમાં.
હા ઘણી આગળ વધી છે.
હા.
જેટલુ પુરુષો નઈ કરી શક કે એટલું આમ સ્ત્રીઓ કરી શકી છે.
હા અને ક્રિકેટ જેવા ક્ષેત્રમાં તો પેલા તો આપે ગલીમાં રમતા હોય તો ગલીમાં છોકરાઓ જ રમતા હોય મોટા ભાગે ક્રિકેટ તો.
હા અને હવે તો કેવું આમ નાનપણથી અમુક ઘરોમાં પાછું એવું હોય કે સ્ત રીઓને લઈને એ પોતાની પુત્રીને આમ નાનપણથી જ શીખાડવાનું ચાલુ કરી દે.
તારે આ આમાં જ જવાનું આ જ કપડાં પેરવાના આજ કલરના કપડા ચૂઝ કરવાના આવી રીતના બોલવાનું એવું.
હા પેલું કેવું નઈ કલર આપી દેતા. પુરુષ એટલે બ્લુ સ્ત્રી એટલે પિન્ક.
હા અને અ પુરુષ કેવું હોય આઈને બેસી જાય પાણી લેવાનું કામ
હા એ બધું પાછું સ્ત્રીને કરવાનું કેમ તો કે સ્ત્રીનું કામ છે એવું જરૂરી નથી કે સ્ત્રીનું જ કામ છે.
પણ અત્યારે મેં છે ને ઘણો બધો એક સકારાત્મક બદલાવ જોયો છે છોકરાઓમાં પણ.
હા.
અમુક છોકરાઓ પણ બોલતા થયા છે કે એવું નથી એમ. તો એક સારું લાગે સાંભળીને. કારણ કે ઘણું ઓછું જોવા મળે છોકરાઓ બોલે.
હા. એ છોકરીઓ ને સાઈડ લે છે એટલે આમ સારી વાત કેવાય.
હા કારણ કે એમાં એ લોકોને તો કોઈ ફાયદો જ નહિને એ લોકોને તો પછી. બરાબરીમાં કામ કરવું જ પડશે.
પેલું એ સારી રીતે થયું હોય ને પરવરિશ
હા એટલે.
છું એરે
સરકારે પણ ઘણી બધી યોજનાઓ સરકારે પણ ઘણી બધી યોજનાઓ કાઢી જ છે ને.
હા બેટી બચાઓ બેટી પઢાઓ એવી બધી સારું પણ એમ પાલન કરે તો આમ સારું સ્ત્રીની પ્રગતિ થાય અને પોતે ઇન્ડિપેન્ડન્ટ બની શકે પોતાનું જીવન જાતે શીખી જીવી શકે
હા હા સારું સારું હા હા
હા હુ